હલો-હલો જય શ્રી ક્રૃષ્ન.
ના
કેમ છો?
બસ-બસ મજા છે હો.
આચ્છા-આચ્છા. બોલો આજે હવે આપડે અહ ગ્રામ્ય જીવન ખેતી વિશે થોડી વાત કરશું, બરબર ને. ગ્રામ્ય જીવન પણ આપણને સારું પડશે. એ પણ સારું પડશે કેમ કે અત્યારે હવે હું છે ગામડું બધાને વિસરાતું જાય છે. ગામડા વાળા બધા લોક લોકો છે ને ધીરે ધીરે હવે શહેર તરફ વળવા માંડ્યા છે. પણ ગામડામાં જે રહેવાની મજા છે ને એ તમને શહેરમાં રહેવાની મજા નથી આવે.
નથી-નથી બરાબર છે.
ત્યાંનું બધું શુદ્ધ જમવાનું કારવાનું બધી વસ્તુ તમને ફ્રેશ મળી રહે છે. શું કેવું છે તમારી એ બાબત?
ના બરાબર છે. બધું ઓર્ગેનિક સારું અને પેલાના માણસો જે અહ ખેતી અને જે ઓર્ગેનિક ખાતા એ અત્યારે કેટલા હેલ્થફુલ છે એમ. કારણ કે ખેતી કરો તમે મજબૂતાઈ એ વધે ને તમને ચોખ્ખું બધું મળે. એવું છે.
બરાબર છે. એટલે પેલાના માણસો અહ
ગામડામાં રહેવાની પણ એક અલગ મજા છે. નીચે બા અહ ખાટલા નાખીને સૂતા હોય, આકાશમાં તારા ટમટમતા હોય, અત્યારે એવું બધું સાવ વિસરાતું જાય છે.
અમે તે જયારે અમે જયારે નાના હ તા ને ત્યારે અમારા દાદી નું ઘર ને નાની નું ઘર ને ઈ બધું ગામડામાં તે આમ હવે બધા સર્વિસ ના હિસાબે અમે લોકો આમ બહાર રહેવા વયા ગયા. પણ અમે લોકો વેકેશનમાં ત્યાં ઘરે જાય અને તો જમવાની એટલી મજા આવે ને, નાની ના ઘરે તો અમે જતા ને ત્યારે તો દૂધ લેવા જાય એક નાની બરણીમાં, અને ઈ જે જેના ઘરે ગાય ભેંસ હોય ને એના ઘરે દૂધ લેવા જાય તો એવું તાજું સરસ દૂધ આપણને દોહીને આપે ને તો એ એકદમ ફ્રેશ એવું આપણે અહીંયા આગળ હવે ન મળે. હા એ મીઠું લાગે આપણને. અને તમે કયો જેમ કે રાત્રે આપણે ઉનાળાની વેકેશનમાં ગયા હોય ગરમી હોય પણ રાત્રે જે બાર ફળિયામાં ખાટલા નાખ
નાખીને સુતા હોય કેવો આનંદ હોય.
બહુ-બહુ મજા આવે. આકાશની નીચે ડાયરેક આપણે કનેક્શન થાય.
હા પવન સરસ પવન આવતો હોય સરસ મજા નું કામ માં નેચરલ હવા આવ તી હોય, અને સિટીમાં શું છે બધા એસ સી માં હોય એટલે કોઈ બાર તમને જોવા જ ન મળે. પંખા ના માં ને એસી માં એટલે બાર તો ઘડીક આટા મારી ને પાછા સૌ સૌને ખોખામાં બેસ સી જાય જેમ. ગામડા ની ને ખેતીની જે મજા અલગ છે ને એતો સિટી માં આવી ક્યાય જોવા મળતી નથી. એમ. તારું શું કેવું છે?
બરાબર છે. શહેરી જીવન આખું અલગ જ થઈ ગયું. શહેરોમાં તો કોઈની પાસે ટાઈમ જ નથ થી અહ ક્યાંય જ કોઈ કોઈના ઘરે જાય નહીં, આવવું જવું એ લોકોને તકલીફ પડે, ત્યારે ગામડામાં શું છે સાંજ પડે લોકો ચોરા ઉપ પર ભેગા થાય અને બધા વાતો કરે બૈરાઓ એની રીતની વાતો કરતા હોય બધા બેઠા હોય. અને ગામડામાં મંદિર માંને દેવદર્શનને બધા ભજન સત્સંગને એ બધું બૈરાવો કરે અને ભાઈઓ આમ ચોરે બેસે એટલે બધાને નજીકનું છે બધાને મળીતા હકતા એમ અને અત્યારે તો અહીંયા શહેરમાં તો શું છે કોઈને કોઈ પાસે ટાઈમ જ નથી.
અને વિકલ થઈ ગયા એટલે સૌ કરતા નીકળી જાય ચાલવાનું બધાને જતું રહ્યું.
હા બરાબર છે.
ગામડામાં તો શું તમે પેલા બધે જ્યાં જાતેં ચાલી ચાલીને જાતા- તા એટલે ખોરાક એય તમારા પચી જતા.
પેલા તો ક્યા વાહનને પણ વ્યવસ્થ થા નહોતી ને પેલા વાહન માં જેની પાસે સાયકલ હોય એને તો મોટું ટુવ્હીલર અત્યારે જે એક્ટિવા જેવું છે એવું ઈ લોકોને અહ અંદર થી ફિલિંગ આવતું હા એવું થાય કે અમારે તો પણ બહુ સરસ સાયકલ છે એમ કેમ કે પેલા તો બધું ગાડા ને એવું જ હ તું ને, ઘોડા ગાડીને ગાડાને ઘોડા જ હતા પેલા. તો પછી ગાડીની રચના થઈ. એટલે બધા બહાર સર્વિસને એમ જાતા કરતા તોય ઘોડા ગાડી અને ગાડા ને ઈ એ પણ લિમિટેડ. કઈ તમને આપડે જેવા અત્યારે રીક્ષા અને ટેક્સી મળી રહે એમ જલ્દીથી ન મળી જાય, પણ એ ઇ બધું અલગ છે ત્યાંનું એમ
સાવ એટલે સાવ અલગ પણ ગામડામાં જે રહેેવાની મજા એના ખોરાકો, એનું જે નેટ જલ હવા વાતાવરણ એ ખૂબ જ અહ અને એમાંય ખેતી એય તમે જાઓ ખેતી કરો, ટાઢાપોરે ન્યાં ઝાડવા નીચે તમે કુવાનું મીઠું મધુરું પાણી પીવો, પાણી મીઠા લાગતા
હમ્મ.
કુવાના પાણી એકદમ મીઠું પાણી હોય અને નેચરલ સીધું વરસાદ ને જમીનમાંથી જ આવ્યું હોય.
હમ્મ.
બાકી મિનરલ વોટર તો ક્યાં ત્યારે હતા તે.
હમ્મ. પહેલા ના માણસો તો ઘર નુંય બધું કામ પતાય ને પછી ખેત તરે જે ખેતી એ તે કરતા અને ખેતી કરીને પોતાનું બધું ઈ એનું પેલા બધું ખેતર ખોદવાનું પછી એમાં અનાજ રોપવાના પછી જયારે અનાજુ થી જાય ત્યારે એને પાછું વીણવાનું
વાઢવાનું બધું હા, એને લણવાનું, એને પછી ચોખ્ખું કરવાનું હમ્મ.
પછી ઘરે લાવવાનું પછી એને માર્કેટમાં વેંચ ચવાનું કેટલા કામ રેતા, તોય બૈરાઓ થાકતા નઈ.
કે સત્સંગમાં જાવુ હોય તો દસ મિનટ ઈ હાજરી આપી આવ કામ પતાવી ને
બરાબર છે.
એમ. પણ ત્યારે બધા એક સાથે ખેતીમાં કામે લાગી જા તા પુરુષોય બધા કરાવતા અને સ્ત્રીઓય બધી કરતી, એ ભાત લઈને જાય તે રાત ઠેઠ ઠેઠ ઢારવા રાખ દે, ખેતીમાં નણવા નૂ ને ખે તર ખેડવાનું ને એ બધું કામો સ્ત્રીઓ કર તી રોટલા લેતી જાય ને આવતી જાય. બરાબર છે.
હમ્મ. તડકા હતા તોય તડકા એ લોકોને લાગતા નઈ ખેતર ના કામ કરતા નને એ લોકો. એ બપરે જે લોકોક. લોકોને વધારે કામ કરવાનું એ લોકો ભલે જે કાંઈ સાથે જમવાનું લાવવાય એ ભાતું જેને કહેવાય એ લોકો ખાઈ પી લે પછી ઘડીક આરામ કરીને. પાછા બપોરે તો એ લોકો કામે ચડી જાય.
બરાબર છે તમારે. ધન્યવાદ.
ઉનાળામાં તો કેરીની એની જે સીઝન આવે છે આંબાના ઝાડ નીચે બેસીને પક્ષીઓ આ રીતે કેરી ખાતા હોય છે અને માણસોએ તે તાજી પાખી કેરી તોડીને ખાત. તવાય છે.
મધુર અવાજ આવતો હોય એ. પક્ષીઓ ન. કે તરમા. અને. કેટલું બધું ઈ લોકો સીઝન એ સિઝન નું ખેતી. કરીને ઉગાડતા. ક ઈ બાજ અજરો સિંઘ. સિઝને સિઝન ન બધું એ કરતા તોય. ખેતીમાં એ લોકોને અત્યારે જેટલો ખેતીમાં બધા ઓલા આવી ગયા છે સાધનો. બધા સાધનો હલો.
હલો હા મને આવે છે અવાજ.
કે જે પેલા અત્ય્યારે હા આવે છે આવે છે. જે પેલા જે ટેકનિકલ જાતે કરતા એ બધી હવે ટેકનિકલમાં આવી ગયું બધું. બધું હળ હતા. તો અત્યારે ટેક્ટર આવી ગયા. મશીનરી આવી ગઈ. પેલા ખેતી માં જાતે બધું કરતા હ બધું મશીન થી કામ થાય છે. એટલે માણસ નો એટલો ટાઈમ બયચો. પણ એની સામે એમ હા, બોલો બોલો.
પેલા તો બળદ પાસેથી કૂવામાંથી પાણી કઢાવતા અને પછી ખેતરમાં પાણી જોને પેલા ડબ્બાઓ બધા વી સાઇલા હોય. બળા થોડા ગોળ કરે અને પછી એમાંથી કૂવામાંથી પાણી બહાર આવે અને એ બધું ખેતરોમાં જતું હવે તો બધી જગ્યા મોટર આવી.
મોટર આવી ગઈ. પંપ આવી ગયા. નવી નવી ટેક્નિક આવી ગઈ. બધું ટેક્નિકલ થઈ ગયું. બધું હવે લાઇટથી થઈ ગયું. પેલા જે માણસો જાતે કરતા એ બધું હવે મશીનરી થી થવા માંડ્યું. એટલે ખેતીમાં આમ થોડોક સારો પેલો થયો. કે માણસો નો ટાઈમ બચ્યો તો પેલું ઘણું બધું ઈ. કામે કરી શકે, પણ જે હાથ થી મીઠાશ હતી. એવી મશીનરીથી ઝડપથી થાય છે. એમ. હાથેથી જે કરતા કામ એના આઠ દિવસ વાવણી કરતા થાતા, ખેતર ખેડવા લાગતા, એ એક દિવસ માં બધું પતાવી દેય. બધું તમારું શું કે કેવું છે એમાં ટેકનિકલ વિશે?
ના બરાબર છે. ટેક્નિકલ આવે એટલે માણસ પહેલા હું છે ખેતરેથી કામ કરવાનું હોય ને ત્યારે જ્યારે અનાજ વાવવાનું હોય કે જયારે અનાજ વણ ઓલું વાઢવાનું હોય ને ત્યારે બહુ બધા માણસોની જરૂર પડતી લોકોને. એટલે ગામમાં જે ના ઘરે ખેતર ન હોય એને ઈ લોકો એ કહે કે ભાઈ આજે અમારે ખેતરે આવજો અમે તમને આટલી દાળીને એવું આપશું. એવું કરતા મશીનરી આવી ને એટલે એને માણસોની જરૂર ઓછી પડે ગઈ, એ જે કઈ કામ હોય ઈ બધું મશીનરીથી જ કરવા માંડ્યા અને ઈ લોકો ટ્રેક ટ્રેક્ટર છે. એનો તો બધી રીતે ઉપયોગ કરે છે. ટ્રેક્ટર તે લોકો લોકોને ઘરેથી જવાનું પછી ત્યાં ખેતરમાં પહેલાં એના ખેતર ખેડવાનું પછી એમાં અનાજ રોપવાનું એ બધું કામ હવે એ મશીન છે. એટલે ટ્રેક્ટરથી જ થઈ જાય છેહ એટલે માણસ તેને લોકોને જરૂર નથી પડતી એમ.
રોજગારી ઘટી ગઈ હવે.
બરાબર છે.
અને જે માણસો પહેલાં મળતા હતા. એ હવે ઓછા થેય ગયા બધાાયે થાવા મંડીયુ એમ.
હમ હમ હમ હ હ. તો હજી જે માણસ ગામડાનું છે એ જેને પોતાનું ખેતરને એવું છે એ એ પોતે તે હવે ઓછું કામ કરે છે એ જે ગામડામાં જેની પાસે ખેતર નથી તો એ લોકોને બોલાવીને હજી એની પાસે જ કામ કરાવી લે છે. કેમ કે હવે માણસ બધી ફેસિલિટી મળવા માંડી ને એટલે એવું કરે છે અને અત્યારે તો અનાજ સિવાય ફ બધા ફળે તે બહુ બધા વાવે છે આંબા છે ચીખુ પપૈયા જમરૂ
સિઝનલ ફૂટ બધા
સ્રીઝના ફ્રૂટ હા અને કેળા તો બારે મહિના મળે. કેા અજી કોનેને ઉ
પેલા એ તો સિઝન સિઝન એ બધા મળતું હવે લગભગ બધા ફ્રૂટ બારે મહિના. નથી ગયા કાણ કે ખે ખેડૂતો પાસે બધી ટેકનોલોજી આવવા મંડી અને ટેકનોલેજીથી એને એ
હલો, હાં, હાં આવે છે? હાં આવે છે.
તે તમારું શું કેવું છે? આમાં નવી ટેકનોલોજી ખેતીમાં આવી એના વિશે.
હા એટલે એને એના હિસાબે ઝડપથી બધું થવા માંય્ડુ, પાક તો બધો સમય જ થાવાનો છે, પણ જે તમારે અ અ વાવવાનો અને જે વીણવાનો ટાઈમ હતો ને એમાં થોડોક તમારે સમય બચી ગયો છે, બા કી પાક માટે તો જેનો સમય છે હવે થોડી દવા લઈ કોઈ ક્યારેક છાંટી ન કરે છે, એટલે એ સમય થોડોક વ ઝડપથી પાક વધવા માંડ્યો છે. તમારી સાથ થે બધી વાત કરીને બહુ સારું લાગ્યું, ગામડાનુંને બધું ખેતરનીને આપણે વાત કરી બહુ સારું લાગ્યું અને નવું કંઈક જાણવા પણ મને મળ્યું, તો આપણે હાં, હાં, હં, હા ચલોો ફરી વખત આપ આપડે કોઈક નવા ટોપિક સાથે મળશું, આવજો જે શ્રી ક્રષ્ણ.
બોલને તુ પહેલે શબ્દો બોલ